હલો.
હલો.
અ મેમ કેહતી હતી કે પેલું જર્નલ માં તું બધું ઉતારી કાંઈડુ કે?
પેલું પાઠ વાળું ઉતારતી સે.
ને ડેલી પ્લાનિંગ વાળું?
તે ઉતારી કાઈડુ.
આ, આખું અઠવાડિયાનું?
હમ્મ.
ને પેલું રજા વાળું લખેલું કે?
રજાવાળું, મા ખાલી રજાવાળું કર દીધું.
એટલે પેલું જગરનાથ યાત્રા ની રજા. ને પેલું અ તો એટલે તમે અમારે ઓબ્ઝર્વ કરેલા એવું તે બી બધું લખી કાઈડુ?
છેલ્લે સે તે લઈખા.
તો તું બીજા દિવસે પાઠ આપેલો એવું લઇખું ને?
મેં બધા પાઠ આપેલા એવું લખી દીધું.
એટલે પેહલે દિવસે બી આપેલા એવું લઈખુ?
હા.
મારે એ લખવાનું બાકી જ છે હજુ. હમ ને મોડા ને એવું બધું ઉકાળી ને બુડું લખી ક્યું પાઠ આપ
ની ની. એટલે મે અત્યારે લખતી છે
હા.
ખાલી આજ નું પેલું પાઠ વાળું તેજ એના અધે પણ ના મુદા કાળીળ અત્યારે.
હા મેં બી તેજ મો ડા કાઢી ને પેલામાં તો હજુ નહી ઉઠાયર્યું. પણ સાડા પેજમાં પેલા લખું પડે. કાલે પહલખી કાઢા
મેં બેવું જ વિચાર્યું પણ કાલે પછી ગઈ બીજું કર એમ કર્યું ઈ પીસી એનઆઈસીટી નું કહી કર્યુંન દ
મેં બી નહ ફોટા જેવા કાઢેલા ને એ વાત છે.
મારા ભી
ને ગૂગલ ફોમ ના મારે એક બે ફોટા એમ ઊંડાશે એટલે મારે પહેલે થી પાવુ પેલું કરવા પડે
કડાઈ લાવે આવે એલી કે.
નહી ગૂગલ ફોમ ના ન કઢેલા પણ કઢવાની હોતી. પણ હરખા નહી મળે એમ એટલે મેં જે ગૂગલ ફોમ બનાવેલું ને
હા.
એમાં મેં કાવ્ય લીધેલું. ને તે આખું ગૂગલ ફોર્મ મારું કમ્પ્લીટ થઈ ગયું ને તે પછી અ પહુ ખબર નેહા હા સ્ક્રીન શોટ લેટી હતી.
હા.
તો એમાં મેં છે ને અ ઝવેરચંદ મેઘાણી વાળું લીધેલું. એટલે બેવું ઓલ્ટરનેટ થઇ જાય તો. ખૂની પીલ થાય એટલે પછી મારે કાવ્ય નું પહુ લેવા પડે
માર બી બાકી જ છે એ પેલાથી બનાવવું એમ કરતી હતી મેં.
તારૂટ ગૂગલ ફ્રોમૂટ કમ્પ્લીટ ન.
એ તો કમ્પ્લીટ પણ મેં સ્કીન શોટ અડ્ડા જ લીધેલા.
નય. ય્યુફાળું.
એટલે જોવા પડે એમ યુટ્યુબ વાળું બી બાકી જ છે.
મેં પેલું ટેજલને એમાં જોયલું ને યુટ્યુબ વાળું. એ લખું એમ કરતી છે. એટલે એને છે ને આપડી ભાષામાં જેવું લખેલું છે એને. પેલું સ્ટેપ બાય સ્ટેપ ની હા ભય મોકલું.
યુટ્યુબ ને.
હા યુટ્યુબ.
તે મને મોકલ ને.
હા અનેને ગૂગલ ફ્રોમ વાળું.
તે તો હવે કાલે એમ તો મેં લીધેલા સ્ક્રીનશોટ. પણ પીડીએફ જે બની ગયેલી ને તો એકમાં બહુ બધા સાત કે. થઈ જાય.
હા પેલું તું યુટ્યુબ વારું કરઢાવલું હે. તો એમાં પેલું સ્કેનર વાળું મૂકવા.
હા તો મૂકવા જ પડે કે નહી.
પણ લિંક ડાયરેક્ટ લખીને પેલું મૂકી દે તો?
નય. સ્કેનર તો આખું એક અલગ થી છેલ્લે મોટું મૂકવાનું.
તો મેં એક સ્કેનર પેલું કર્યું.
કળાય લાવી.
ની કાઢાવલું એમ ચટજીીપટી માં. બનાવી જોયું તો એ બીજામાં ફોનમાં સ્કેન કર્યું ને. તમારી યુટ્યુબ વાળી લિંક ખોઈલી.
પણ ડાયરેક્ટ જ પેલ માંથી બની જતું હોય યુટ્યુબ માંથી સ્કેનર તો તેજ સાાચું કેહેવાય કે નહી.
તે યુટ્યુબ માંથી ડાયરેક્ટ બને કે?
તો યુટ્યુબ માંથી બનાવલું મેંવાતોને મેં સ્કેનર મોકલેલું. તે દિવસે તે મારું યુટ્યુબ માંથી બનાવીને મોકલેલું.
તો મને તો યુટ્યુબ વાળું હોમ જ નહી પડે એમાંથી સ્કેનર કેવી રીતે બનાવે, હા.
તેમાંથી, તે વિડીયો પર થી શેર કર વોટ્સપમાં, જય્યારે તું શેર કર હે ને. ત્યારે ઉપર છે ને લિંક ને ક્યુ આર કોડનું ઓપ્શન બી આવે જ. તો ક્યુ આર કોડ પર ક્લિક કરે ને એટલે ડાયરેક્ટ બીજા નામાં ક્યુ આર કોડ જાય.
મેં તો એવું જોયું જ ને આજ રૂઢી.
તો મેં તને તે દિવસે મોકલેલું ને તે મેં એવી રીતના જ મોકલેલું.
હા હા.
એટલે ચેટ જી બી ટી પણ નઈ બનાવાનું એમ એમાંથી ડાયરેક જ બની જાય.
હા નહી બનતું હોય એટલે પછી મેં ચેટ જી પી ટીમાં આપેલું કરી જોયું.
ની. ને બ્લોગ ન જે ક્યુ આર કોડ મેં તને મોકલેલું ને તે બી એવી રીતના જ બનાવલું.
એટલે તું વ્લોગ ને
બ્લોગ વાળું, હા તો બ્લોગ વાળું કરવા ન કે નહી.
હા.
તે તો મેં પહેલા પેલું પબલિશ કરની પેલું, પેલું બ્લોગ. તો પણ, પેલે કીધું તો એકતા એ કે તો પેલું દેખાઈ જાય આપડે કોપી કરલું હોય તે, એટલે મેં એવું ચહેરો કો મેં પહેલાથી લ લોક ખીને બનાવ, એટલે તેની સ્કીન શટ લેવાની બાકી એમ, એટલે લખું બી નઈ હજુ મેં પણ પેલાથી કરા.
હા, તો આપડે પેલું વોર્ડમાં ડાયરેક્ટ કોપી પેસ્ટ કરેલું, એને એ તો નહી દેખાય ને એવું?
વડ માં તો નઈ ખબર પડે પણ આ ર આમાં પડી જાય એવું કે એટલે.
હા.
પ્લૂમ એક્સેલ વાળું મેં જોયું હમને સ્ક્રીન શોટ લે લીધી.
એટલે ત્યારે એક્સેલ વાળું આખું કમ્પ્લીટ?
ની એક્સેલ વાળું જેશે ને એક્સેલની માર્કશીટ ફોનમાં એપ ડાઉનલોડ કરીને એમાં ફોર્મ્યુલા બધા બતાવી દીધા હતા તેમાંથી તનસોટ લીધી. પણ એવું ખબર પડી જાય કે ફોન માંથી લીધી, એટલે ને મેં વિડીયો જોયું છે કે આપડું જે એક્સેલ વાળું છે તે માર્કશીટ.
હા.
તેને ડાયરેક્ કોમ્પ્યુટરમાં મોકલી દેવાનું ને પછી એમાં એક્સેલવાળુંમાં જઈને ડાયરેક્ એને જ એડીટ થાય એટલે આપડણે અત્યારે સ્ક્રીનશોટ લઈને પછ વોટ્સપમાં લખી લઈએ એમ.
તો આપડે કાલે સ્કૂલમાં, એક લેકચર મે એમને વાત કરી ને પાઈ આપડે આરું કમ્પ્લીટ કરી રાખું.
હા ખાલી સ્કીન શોટ જ લેવાની છેના ફોર્મ્યુલા ની. એમ તો મેં ફોન માંથી લે લીધી. પણ ખબર પડી જાય, આપડુ પેલું દેખાઈ જાય ને ઉપર!
હા
કેટલા ટકા ને એવું બધું મેસેજવાળું ને એવું એટલે ને નનલું નનલું આવે એમ, હા.
ને આપણે ફોનમાં જે સ્ક્રીનસોટ લેહુ ને ટો ઊભા આવહે.
એટલે જ તે કેમ એવા ઊભા આયવા, આડા બી આવ્યા પણ બહુ જ એકદમ નલલું થઇ જાય.
એટલે આપડે કોમ્પ્યુટરમાં જ કરવા પડે.
હા તે કાલે કરીએ, એમ.
ને પેલું મારે પીપીટી વારુ બી સેમ અડધા સ્ક્રીન સોટ સેટ એ અડધા ની મલે.
ઈનુ સેને
તે એપ ડાઉનલોડ કર એમાં કડાચ પીપીટીનું તારું કઈ કરવું હોય, તો થઇ જાહે.
કઈ ઍપ?
પાવર પોઈન્ટવાળી
એમાં થાય કે? પણ એ જ આખું સે ને આપણે કે કેનવામાં એડિટ થાય
હ કેનવમાં થાય, પણ તું ડાયરેક્ પાવર પોઈન્ટવારી એપ ડાઉનલોડ કરે ન તો તેમાં આખું પાવર પોઈન્ટ જ ખુલ એમ
હા
જે કોમ્પ્યુટરમાં હોય ને તે જ બેઠું ખુલે.
ચલ એવું ટ્રાય ક
તેમથી તારે પોઈટ એડિટ કરવું હોય તો થાય. પણ સ્કીનસોટ પહિ પેલોમાં જ લઇએ તો હારું પડે કોમ્પ્યુટરમાં.
તો પહિ ફોન મા ટે હું લેવા પેલું ડાઉનલોડ કરે ડાયરેક્
એટલે પહિ એડિટ કરવું હોય લખવું હોય તો લખી સકે હમણે.
ની, લખાઈ ટો ગેલું ખાલી અમુક
હા હમ.
તે લેવા પડહે. ને ફિલ્ડવર્ક ચાલુ કઇરુ કંઇ?
અ પેલુઓલુ અમે આજે ખાલી આ જર્નલ જ કમ્પ્લીટ કઇરી, પસી એ ફિલ્ડ વર્કનું ને એ તો, હલ્થી થાહે એમ કયરૂ. જર્નલ પહી અચાનક જોવા આવી રીએ ટો?
હા એટલે એમ પણ મે જર્નલમાં કઈ લયખું જ નહી.
મેં ખાલી આ હ ડિલી પ્લાનને પેલું લઈખુ હવે, પાઠ ઉતારી કાઢું એમ કઇરુ એમ બી. તણ કે ચાર ખબર નઈ કેટલા આઇપા.
હમ.
એટલે લઈખા, પણ તે જોઈને મેં ઉતારી કાઢા એમ.
મેં તો ગુજરાતીમાં હજુ એક જ આપી રહેલી ને હિન્દી માં બે ખણ જેવા છે.
મેં ઈકોમાં એક જ આયપો અને એસસ મા તે એસ એસ માં તણ આયપા.
હા, તો સોમવારે આપવાના કે?
હમ્મ.
પાઠ
જોએ મે તો આપા તો બી નથી લખવાની. મંગળવાર બાજુ લખા. એટલે કોઈ નઈ એડજસ્ટ થાય તો લખી દેવા પણ એમ કેમ કે કાલનું બહ બઉ જ લખાઈ ગયું. ને શનિવારમાં હું લખવાનું ત હમજની પઢી.
શનિવારમાં તો આપણે લાાઈબ્રેરી વર્ક પહેલાં લખવા પડે ને?
પહી.
પહી પેલું આનંદ દાય શનિવાર એવું કઈ લખવાનું છે.
તે મેં કરું કે હું લખું એમ કરીને તેને છોડી દીધું રેવા દીધું. પહલા ખામ કરને.
ને પેલું રજા વારું તો નઈ લખવાનું ને રવિવાર નુ?
નઈ ન કોણ કેટલા રવિવાર આવવાના.
હ તેજ ને. ને મેં કાલે જર્નલ આખી ચેક કરી તો એમ તો બધું બરાબર છે તમારા જેવ જ સેમ છે.
હા.
પણ પેલા સેમ ફૂરમાં અહેવાલ છે તે આપણે
હા.
એ તો પાચ અ છે.
તો કેટલા જુએ.
તો વડારે કોઈ આવતા હોય ને એમ કે આટલા જ લખવાના હો.
જમે
તમારામાં બી એટલા જ છે.
તો એકમાં બે ત્રણ વસ્તુ એડ કરવાનું હોય કે નહી એટલા જ છે પાંચ જ આવે.
એક એક અલગ અલગ થોડા હોય જો એકમાં જ ત્રણ થી ચાર વસ્તુનું એડ કરીને એક અહેવાલ તૈયાર કરવાના.
તો અવડે આપડે કેવું કરવું એહવાલ માં.
અત્યારે તો છેલ્લે ભાઈ બધું થઈ જાય ને ત્યારે છેલ્લા પાંચ દિવસમાં એહવાલ ઉતાર નુ.
હા અવડે નહી લખું ગુરુ પૂર્ણિમા ને એવું બધું આપે સાડા પેજમાં લખ્યા કર હુ.
તેજ ને પછી ઉતારવાનું જ રે ત્યારે સારી રીતના છેલ્લે ઉતારી લેવાનું.
ને આ શનિવાર આપડે જે એક્ટિવિટી કરાવીએ એનો બે એક એહેવાલ તૈયાર કરવાના હોય ને.
એ બધું જોય એડજ થાય કોઈ ઘ ટતું હોય તો તેનું કરી દેવાનું અને વધતું હોય તો નહી લખવાનું.
હા એમ તો ની પેલુ થાય પણ તોબી.
હમ્મ.
મજામાં .